હલો હા બેન કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે કયા ટોપિક. ઉપર વાતો કરવા માંગતા છીએ.
આજે આપણે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ એ ટોપિક. પર આપડે વાત કરીશું આજે.
ઓકે તો મને એના વિશે કઈ થોડુંક માહિતી આપજો કે બેકિંગ. અને ડિજિટલ પેમેન્ટ જે મને તું ખબર છે એના વિશે પરંતુ થોડીક ઊંડાનપૂર્વક માહિત એ માગું છું. અને એ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કઈ રીતે થાય છે મને તો થોડા ઘણા જ એનો ઉપયોગ આવે છે કરવા.
હા હું ત હું તમને ડિજિટલ બેંકિંગ અને પેમેન્ટ વિશે થોડી ઘણી માહિતી આપી શકું છું જે મને ખબર છે તો હું તમને જણાવું આજના આધુનિક યુગમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ આપણા જીવનનું મહત્વ ભાગ બની ગયા છે નાણાકીય વ્યવહાર માટે બેન્કિંગ વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે જ્યારે ડિજિટલ પેમેન્ટને તેને વધુ સરળ અને ઝડપી બનાવી દીધું છે બેન્કિંગ એ એક એવી વ્યવસ્થા છે જેમાં લોકો પોતાના પૈસા બેંકમાં જમા કરે છે અને જરૂર પડે ત્યારે ઉપાડે છે બેંકિંગ બેંક લોકો ને બચત સુરક્ષિત રાખે છે અને તેમને લોન પણ આપ પે છે બચત ખાતું કરંટ ખાતું ચેક ડ્રાફ્ટ અને એટીએમ જેવી સુવિધાઓ બેન્કિંગ દ્વારા ઉપલબ્ધ થાય થાય છે બેંક દેશની આથ આર્થિક વ્યવસ્થામાં ખૂબ મહત્વપ ભૂમિકા ભજવે છે ડિજિટલ પેમેન્ટ એ આધુનિક પદ્ધતિ છે જેમાં ઇન્ટરનેટ અથવા મોબાઈલ દ્વારા પૈસાની લેવડ દેવડ થાય છે આજકાલ લોકો યુ પી આઈ ચેક યુ પી આઈ એપ્સ એપ્સ જેમ કે ગૂગલ પે ફોન પે અને પેટીએમ નો ઉપયોગ કરીને સરળતાથી પેમેન્ટ કરે છે ઉપરાંત ડે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અને ક્યુ આર કોડ સ્કેન દ્વારા પણ ચુકવણી કરી શકાય છે ડિજિટલ પેમેન્ટ ના ઘણા બધા લાભો છે તે ઝડપી સરળ અને સમય બચાવનાર છે લોકોને રોકડ પૈસા સાથે રાખવાની જરૂર પડતી નથી અને ક્યાંય પણ વ્યવહાર કરી શકાય છે પરંતુ તેની સાથે કેટલાક નુકસાનો પણ હોય છે જેમ કે ઇન્ટરનેટની જરૂરિયાત સાયબર ફ્રોડ નો ખતરો અને ક્યારેક ટેકનિકલ સમસ્યાઓ તો આ બધા જે મને ખબર હતા તે બધા ટોપિક વિશે હું તને તમને વાત કરી છે તો શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો?
હા બેન હું માઇ માહિતી આપી શકું છું. તો તમે જે મને આગાડી તો ખૂબ જ સરસ વાતો કીધા મને તો એવું લાગે છે બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ આજના સમયમાં ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે છે જેના કારણે તે પૈસાના વ્યવહારને સરળ બનાવે છે અને લોકો માટે સુવિધાઓ વધારે છે જેના કારણે બેંકમાં અથવા બેકમાં આપણે પૈસા સુરક્ષિત રાખી સુરક્ષિત રીતે રાખી શકીએ છીએ જેના કારણે બચત ખાતું અને ચાલુ ખાતું નું ઉપ ઉપયોગ થાય છે આથી આપણા પૈસા સુરક્ષિત રહે છે અને જો મને એવું પણ કહેવું છે કે આપણે આપણા પૈસા બેંકમાં રાખીએ તો સુરક્ષિત રહે છે પરંતુ આપણે એને ઘરમાં રાખી ચોરી થવાની શક્યતા વધાય રહે છે જો આપણે પૈસાને ઘરમાં રાખીએ છે તેમાં નફો નહી મળતું પરંતુ બેંકમાં રાખવાથી વ્યાજ વધે છે એક રૂપિયા બે રૂપિયા પાંચ એવું ના મહિને મહિને વ્યાજ બચે બળે તે જેના કારણે આપણે બેંક બેલેન્સ વધવા માંડે છે અને મને તો એવું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટનો અર્થ ઓનલાઈન પૈસા આપવું અને લેવું મોબાઈલ દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન થઈ શકે છે મને તો થોડુંક ઘણું એના વિશે ખબર છે પરંતુ હવે આપણે જોઈએ તો યુ પી આઈ યુ પી આઈ દ્વારા પૈસા મોકલવું એ ખૂબ જ સરળ બની ગયું છે થોડા સેકન્ડમાં જ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે આથી સમય બચી શકે છે અને પોતા આપણે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકીએ છેએ અને તેમાં કાર્ડનો પણ ઉપયોગ થાય છે જેમાં બે કાર્ડ આવે છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને જો તે કેશ વગર ચૂકવામાં મદદ કરે છે અને તેમાં સરળતા વધારે હોય છે જેથી ડિજિટલ પેમેન્ટથી કેશ રાખવાની જરૂર ઓછી થાય છે અને જે મેં અગાડી કીધા કે ચોરી નહી થાય તે ચોરીનો ભય પણ ઓછો થાય છે અને મોબાઈલ મોબાઈલ એપ દ્વારા બિલ પેમેન્ટ અને રિચાર્જ પણ કરી શકીએ છીએ તમે મને કહેશો કે ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે શું શું કરી શકીએ છીએ.
તમે મને જે વાત કરી ડિજિટલ પેમેન્ટ વિશે એના દ્વારા મને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ અને જેના કારણે મને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે હવે હું તમને ડિજિટલ પેમેન્ટ નો ફાયદા અને તેનો કેવી રીતે ઉપ ઉપયોગ થાય છે એના વિશે થોડી ઘણી માહિતી હું આપું ડિજિટલ પેમેન્ટ ના ઘણા બધા ફાયદાઓ છે તે ઝડપી સરળ અને સમય બચાવનાર છે લોકો ક્યાંક પણ અને કોઈ પણ સમયે પેમેન્ટ કરી શકે છે રોકડ પૈસા સાથે રાખના રાખવાની જરૂર પડતી નથી જેના કારણે ચોરીનો ખતરો ઓછો થાય છે પરિણામે દરેક ટ્રાન્ઝેક્શન નો રેકોર્ડ રહે છે જેના કારણે પારદર્શિતા વધે છે અને નાણા કીય વ્યવસ્થા પણ સરળ બને છે પરંતુ ડિજિટલ પેમેન્ટ ના કેટલાક નુકસનો પણ છે તેમાં ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે ટેકનિકલી સમસ્યાઓ આવી શકાય શકે છે સૌથી મોટો ખતરો સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ નો છે જેમાં હેકિંગ દ્વારા લોકોના પૈસા ગુમ થઈ શકે છે તેથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે અને સુરક્ષિત પાસવર્ડ નો ઉપયોગ કરવો જોઈએ આજના સમયમાં સર સરકાર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી છે તેનો હેતુ તેનો મુખ્ય હેતુ ભારતને કાને કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધાવવાનો છે લો લોકો પણ હવે ધીમે ધીમે ડિજિટલ વ્યવહારનો ઉપયોગ વ્યવહાર અપનાવી રહ્યા છે અને આધુનિક ટેકનોલોજી નો લાભ લઈ રહ્યા છીએ જેના કારણે નાના ઉદ્યોગો નાના ઉદ્યોગો પણ નાના ઉ ઉદ્યોગોના માલિકો પણ ડિજિટલ અર્થતંત્રનો ઉપયોગ કરીને પોતાનું સરળ રીતે કામ કરી રહ્યા છે જેના કારણે ઝડપી અને સરળતાથી કામ થઈ રહ્યું છે ડિજિટલ પેમેન્ટ કરવા માટે મો ભારતમાં મોટે ભાગે યુપીઆઈ ગુગલ પે ફોન પે એટીએમ વગેરે ખુબ જ પ્રચલિત બન્યા છે ક્યુ આર કોડ સ્કેન કરીને દુકાનોમાં તરત જ ચુકવણી કરી શકાય છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ પણ ડિજિટલ ડિજિટલ પેમેન્ટ ના મહત્વપૂર્ણ સાધનો છે ડિજિટલ બેન્કિંગમાં સૌથી મોટો ફાયદો એટીએમ એટીએમ નો છે જેમાં આપણે ચોવીસ કલાકમાં જારે પણ જરૂર પડે ત્યારે આપણે પૈસાની ઉપાડ કરી શકીએ શકીએ છીએ અને સરળતાથી લેવડ દેવડ કરી શકીએ છે ભારતમાંજી ભારતમાં ડિજિટલ બેન્કિંગ આવ્યા બાદ બેન્કિંગ ક્ષેત્રનો ઘણો બધો વિકાસ થયો છે પરિણામે ભારતમાં વિવિધ પ્રકારના ખાતાઓ બન્યા છે. જેવી કે ચાલુ ખાતું રિકરિંગ ખાતું વેપારી ખાતું એવા ઘણા બધા ખાતાઓ દ્વારા તેને સરળતાથી પૈસાની લેવડ દેવડ સરળ રીતે બને છે જેનું સંચાલન આ. આરબીઆઈ એટલે કે ભારતની સર્વોચ્ચ બેંક દ્વારા કરવામાં આવે છે જે આરબીઆઈ ના આરબીઆઈ ના હેઠળ આ બધી જ બેંકોનું નિયમન કરવામાં આવે છે તો શું તમે મને આરબી બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ માં આરબીઆઈ નો ફાળો શું છે? એના વિશે થોડી ઘણી માહિતી આપી શકો છો.
હા જે તમે કીધા કે આરબીઆઈ ના ફાડો શું છે આર બી આઈ એ ખૂબ જ ઊચું સંરક્ષણ ધરાવે છે. એના ઉપર આર બી આઈ એ પોતાનું કાર્યને સરળ તાથી રીતે નીમે છે અને બેંકોને જ્યારે પન જરૂર પડે છે ત્યારે તે આર બી આઈ તેમને પૈસા આપે છે અને તેમની જીવન ચલાવા માટે આર બી આઈ દ્વારા આપવામાં આવતી અ સુવિધા છે. આર બી આઈ એ પોતાની શેવાઓ બેંક અ નાની નાની બેન્કોને આપે છે. ને આર બી આઈ એ અ સરક્ષણ માટે પોતાનું ક્ષેત્ર વધારે મજબૂત બના બનાવે છે અને તે તે કહે છે કે, ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા વધારવી જોઈએ જેના કાને તેમાં ઓ ટી પી અને પિન કાડ સેટ ન કરવી જોઈએ. આર બી આઈ એમ કહે છે કે, જો તમે મારાથી કોઈપણ પ્રકારના વ્યા જ લેશો તો તેના બદલે મને વ્યાજ આપવું પડશે. જેથી મને એવું લાગે છે કે, આર પી આઈ એ પોતાનું નેત્રીકતનો અ વિચાર અને સંરક્ષણ માટેના વિવિધ અ વિવિધ સાવચેતીઓ નાખે છે. જેથી મને હ હવે ખબર પડી છે કે, મોબાઈલ પન મોબાઈલ એવી પ્રક્રિયા છે, જેમાં વોલેટ પન ઉપયોગી છે. તે નાના પેમેન્ટ માટે સારો વિકલ્પ છે અને ડિજિટલ પેમેન્ટથી સમય બચી શ કે છે. હવે હું તો અંતમાં જ એવું કહેવા માગું છું કે, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ આપણા માટે ખૂબ જ સારું છે અને એના ઉપયોગ સમજદારીપૂર્વક કરવું જોઈએ. ચાલો બહેન આજે આપણે બહુ વાતો કરી લીધા. અને તમે મને એના વિશે સમજાવા માટે તમારું ખૂબ ખુબ ધન્યવાદ.